હલો
હલો કેમ છો
મજામાં, તમે કેમ છો
અમે પણ બી મજામાં
હમ્મ
હમ્મ, શું કરતાતા
કાઈ નથી બસ
આજ આપણે રેસીપીના બારામે આપણે વાત કરીએ શી જાણકારી હે બાલનું ખાઈએ તો આપણે કેરુ કેવું થાય, ને આપણે ધરનું ખાઈએ તો કેવું લાગે છે હે
ઓકે
ને આજના ટાઈમમે સોકરાને બહારનું ખાવાનું સારું છે, ગમે
હમ્મ
બાકી સોકરા સાંભળતા નહીં બાંરનું ખાય તો કેટલા બીમાર થાય કેવું બધું બાલનું તેલ આ તેલ ગંદો આવતો હોય કેટલા દિવસનો હોય મહિનોનો હોવે લેકીન છોકરાને શું કે હાલની વસ્તી બહુ ગમે છે કેમ પીઝા, બર્ગર, ચેનવીઝ નેઆપણે એની એ વસ્તુ ઘેર બનાવીએ તો છોકરાને ના ગમે બાકી ઘેર બને તો આ વસ્તુ કેટલી સરસ બને છે
બરા
હાચી વાત હે ની
હા, તો, હ, વાત
ને આપણે
એક માણસ ખાઈએ ને પીજા ન તો પાંચસો છસો રૂપિયા થઈ જાય ને આ પાંચસો, છસો રૂપિયાનું આપણે બધું ઘર સા ગેરલાઈન સામાનથી બનાવીને તો આપણે કેટલા ઘરના પૂરી ફેમિલી ખાઈ હકીએ
હમ, હમ, હ પણ ઘરનું ભોજન તાજું, સ્વચ્છ અને પૌષ્ટિક હોય છે એમાં તેલ મી તેઓના મસાલા પણ નિયંત્રિતમાં હોય છે
હાચી વાત હૈ
હમ
લેકિન હવે શું કે છોકરાન તો ધરનું તો સારું લાગતું જ નહીં ને
બરાબર છે પણ ઘરનું ભોજન ખાવા થી તો સ્વાસ સારું રહે છે
ને શરીર ભી આપ તંતુરિતક બની હો રહે
હમ હ
હાછી વાત એક કે નહી
બરાબર છે
બાકી હવે છોકરા શું કરેહે હષ છોકરા હર સન્ડેને શું ભોગ કહે છે કે બહાર જવાનું, બહાર જવાનું, બહાર ખાવાનું લેકિન બહાર ખાવામાં કેટલું નુકસાનદાયક છે
હમ, એ તો છે પણ બહાર ના ભોજન લોકો અને વધારે સ્વાદિષ્ટ લાગે છેએ તે જેથી તે તો બહર જ જવાનું
હાચી વાત છે
હમ
આ ભી તમારી ભી બાસ મન સારી લાગી છે સહી વાત કહો તો તમે. બાલની વસ્તી આપણે બી ગમે તે ખાવા જઈએ ને તો આપણે કેવું બધું. ટેસ્ટ આવતો હશે એને
હ હમ
આમ આમ સારી કહેવાય લેકન આપણે શરીર માટે માટે બી નુકસાન છે ને આ કેટલા દિવસનું તેલ વાપરે છે કેટલી બધી વસ્તુઓ એમ એમ તેમ મહિનાની પડી હોય તો બધું વાપ યુઝ કરે છે
હા તે તો
પલી સાક સબ્જી લાવે તો હાચી વાત હૈ શાક સબજી લાવ તો આપણે જેવા આપણે તો ચાર પાણી ઉ ગ ધોયી પછે બના સંભારેને
હમ હમ
ને એ બટલા એ બધા પાણીથી થઈ તોતા હશે એક જ પાણી. ધોવે કે નહી બહાર ની વસ્તુ તો કોઈ એટલું બધું સામાન. સાફ રીફઈ ન કરતા હશે એમ ના એમ વાપરે છે.
બરાબર છે.
કેમ એટલી બધી વસ્તુ એ એટલું બધું સાફ કરવા જાય તો વેપાર સઈ જ. કામતી કરે હાચી વાત હે કે નહી.
હલો.
હા અવાજ આવે છે. હલો.
હલો.
હા અવાજ આવે છે. હલો હા.
હલો હા બોલો.
હા આમ. લેકિન છોકરાને શું કે પીઝા બર્ગર એ વધારે સારા લાગે છે બાલલા. બલલા. આપણે ઘેર બનાવીને આપીને તો નહી ખાતાને. ના આપણે બી કોઈ તડે બહાર જવાની ઈચ્છા થાય હો એવું નહીં કે છોકરાને આપણે બી થાય.
હમ.
હાચી વાત હે કે નહીં
હા તો વાત છે. પણ બહારનું વધારે ચૂક ફાસ્ટ ફૂડ ખાવાથી ના લોકો. ને અલગ અલગ આજાર થાય. જેવા ડયાબિટીસ રોજાઈ ના રોગ પેટની તકલીફ થાય.
હાચી વાત છે. લેકીન શુક્ર માન
બહાર નો ભોજ જ હમેશા શ જરૂરી નથી ના.
હાચી વાત હે
તમે હ ઘેર બનાડલું જ ભોજન ખાવાજો.
હાચી વાત.
લેકીન બાર નુ સ્વાદ અલગ આવે છે અને આપે ઘેર બનાયે ને એનો બી સ સ્વાદ અલગ આવે છે.
હમ.
હાચી વાત છે કે નહી.
પન આ તો હાચી વાત છે પણ તમે તો કેમ છે આ પન ભોજન બનાવાના.
હા.
એમાં તો આ પણ કાઢી દેવાના ને વતાવાથી. એને એટ ધોવાના ભાજી ભાજીને તમારે તેલ બી કમે માત્રાનું વાપરાના જેનાથી તમને તકલીફ ના થવાની મસાલો લિમિટમાં વાપરાના તમે ઘેર.
હાચી વાત હે. બારે શું કે બધું ગરમ મસાલો નાખે છે.
હમ.
તો ગરમ મસાલાથી વધારે ટેસ્ટ આવે.
બરાબર.
બને ગરમ મસાલો બધા વાપરે છે. બહાર ગમે તમે જમે તો બધા ગરમ મસાલા જ વાપરે વધારે.
હમ.
નહી પેલું મસાલો કયો વાપરે છે તમને ખબર છે પેલો બાદશાહનો મસાલો નહીં આવતો.
હમ.
બહુ પુરાણો મસાલો છે બાકી બહુ ટેસ્ટી મસાલો છે બાદસાહનો મસાલો.
બરા
બાકી બહુ નુકસાનદાયક બી છે બહુ ગરમ આવે છે છોકરા માટે સારું ના કેહેવાય. બાકી બાલની વસ્તુમાં પેલુ ગરમ મસાલો નાખીશ તો જ પેલું. સ્વાદ ટેસ્ટી બને છે. આપણે શું થાય કે આપણે તો ઘેર બને તો નિમેતી નાખીએ. હાચી વાત કે નહી.
બરાબર છે આ તમારે સાચી વસ પણ તમે દેખો હું કઈ કઈ વારે તો બહાર જવા જ જોઈએ કેવું તમારો જન્મ દિવસ હોય કેવા હોય સૌ હોય અહીયા પ્રસંગે તો બહાર ભોજન કરો સારું જ રેય છે.
હાચી વાત છે. તો અમે જઈએ ને ગમે અમે રોજ નહી જતા અમારે બર્ડે હોવે આપણે એનિવર્સરી હોવે તો બહાર જવા જઈએ એવું નહીં કે નહીં જતા જઈએ આપણ બી બહાર.
લેકિન આપણે એટલું બધ સોકરાને તો ભલે તમે ત્યાં આપણે રોજ લઈને જઈએ તો સોકરા ખુશ થાય.
હાચી વાત હે કે નહી. હમ. ને પેલું હોટલ બાર નું પાણી બી કેટલું બધું ખરાબ વાપરે સે ખબર છે આ તમને. બધું છાણે નહીં આપણે તો ઘેર કેટલું બધું ચોખ્ખું પાણી કરીને આપણે વાપરીએ યુઝ કરીએ. ને પેલા ડ્રમ એવ ખુલ્લું પાણી પડેલ હોવે એમ જ હાથ નાખતા હોવે એમ ગંદાતા વાણ જગ હો બધા એમ જ ગાલીને પાણી ડૂબને લેતા હશે. ડ્રમા ઉપર મોટા મોટા ડ્રમા ડ્રમા ઉપર ડાક બીની આ એના માટે પછી છોકરા બાલનું ખાય ને તો બીમાર થાય. સાાચી વાત કે નહી.
હા
ને આપણે તો કેટલું બધું ઘરમે અંદર સંભાળતા હોય, કેટલું બધું સારું પાણી નાખતા હોય,
અને આજકાલ તો ઘણા લોકો ઓનલાઈન જ ફૂડ ઓર્ડર કરે છે જેવું તમે કયાં વઘર ફક્ત પીઝા બર્ગ આયજ ખાવાના આજકાલ
હાચી વાત આ
ટાઈમ જ નથી તેલ ને તો તે તેલ લોકો તેજ ખાઈ દેવાનું
હાચી વાત હ. આપણે ઘર બેઠો કરીને તુરત આઈ જાય ઓનલાઈન આપણે બહાર હોટલમાં જવાની જરૂરત જ નહીં ને. બાકી છોકરા શું કરતા છોકરા ગરમે નહિ છોકરાને બહાર જવું પડે. છોકરા કે બહાર જઈએ હોટલમાં બેઠીને તો ઓર મન મજા આવે છે એવું કેતા હશે. હ
એના માટે બહાર જવાની બહુ કરે છે એને એમ કીધું હશે ને કે આપણે ઓનલાઈન ઘેર મગાવી દીધું કે ના પાડે. અમન તો કે બહાર જ જવાનું છે, એ પેલા ટેબલ ઉપર બેઠતા આવે, કુર્સી ઉપર બેઠતા આવે બધું પ્લેટ મૂકે છે, જગ મુૂકવે છે હાથ હાથ ધોવાના આપણે સાફ કરવાના મૂકી છોકરાને બહુ સારું લાગે ને એવું ને જોવાને મળે ને આઈટમ હાચી વાત કે નહીં
હા, તો આચી વાત છે પણ તમે જો ફાયર પ્રોજેક્ટ કરવા ના ગયા તો તમે પીવાનું પાણી બી તો સ્વચ્છ મળવાનું તો તને ત ક્ટલ લેવાનું પણ ક્ટલ બી થોડું હ હારુ
તો
હોટલમાં તો કેટલા દિવસનું પાણી સ્ટોરેજ રહેતું હોઈ છે,
સાચી વાત એ ને આપણે આમ ખાવા બેયે ને ક ઠંડુ પાણી તો ઠંડો પાણી નહીં લાવ ઠંડો પાણી તો શું કેતા આપણે બિસલેલી બોતલ લો તમેં એવું કેતા હશે, ને આપણે ખાવા બે ન તો કેવો જગમે પાણી લાવે પેલો ડ્રમ ભરેલો હોય, કેવો ગંદા હતો ને એમ જ ડૂબ મૂ કવે જગ લાવેને મુકી દને ઓબી ઠંડો નહીં અને ઠંડો તોય અ ડ્રમ બસ અંદર એમનો બરફ નાખેલો હવે તો વો પાણી સારું ના રહે ભાઈ તો આપણે કહીએ તો કે ઠંડ બ પોતો તમે બિસ્લેરી બોતલ લઈ લો એવું કતા હશે,
હાચી વાત એ કે નહી-
હા ચી વાત છે,
એ એનાથી સારું આપણે ઘેર બનાવીને ખાઈએને તો એું સારું કહેવાય,
મારું તો એટલું છે કે તમે લોકો? બાર ન શસ નહી ખાવાનું દાદા કરીને બહાર નુ નહી ખાવાનું-
તમે ઘેર ન જ ખાવો તમે તાજુ તજુ ગરમા ગરમ
હાચી વાત એ જેટલું આપણે ઘર નુ ખોઈએ ને તો આપડા શરીર માટે સારું કેહેવાય, સાચી વાત કે નહી મને મને બહુ સારું લાગ્યું તમારા સાથે વાત કરતા અને મને બહુ મજા આવી છે, આપણે પછી પાછો કરીએ ઠીક હે ને મને બહુ સારું લાગુ આજ તમારી સાથે વાત કરતા,
ચાલ-